હેલો .
હાલો એકદમ મજામાં તમે કેમ છો?
હા હું તો બહ મજામાં છું તમારા પરિવાર જેવા કેવાક કેવાક છે?
એકદમ મજામાં છે તમે કેમ છો હાલમાં કેમ છે ઉનાળાની રઋટુ છે તો તમારી બાજુ કેમ ગરમીનોો અનુભવ થઈ રહ્યો છે તમને.
હ હમણાં તો નાણાની ઋતુ એટલે ગરમી ન પ્રમાણ ખુબ જ વધી ગયો છે જેના લીધે આ આ જાણે કે કેરીના આંબાને ખુબ જ તકલીફ થઈ રહી છે.
હા એ તો વાત સારી છે અમારે બાજુ બી પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે અને અમારે પા શું છે કે અમે જે કંપનીમાં જઈએ છીએ ત્યાંનું જે ગંડુ પાણી હોય છે તેને તે પણ નદીઓમાં જ છોડવામાં આવે છે એના કારણે નળઓનું પ્રમાણ નળઓમાં જે પ્રદ્યુષણનું પ્રમાણ તે પણ ખૂબ જ વધી ગયું છે એના કારણે જો નદીનો પાણીનો ઉપયોગ લોકો પીવા માટે કે પછી પશુ પક્ષીઓને પીવડવા માટે કરશે તો એના પશુ પક્ષીઓ અથવા તો જે વ્યક્તિ એ પાણી પીસે તેને બીમારી થવાની સંભાવના વધી જાય છે એટલે આપણે પ્રદુષણ ઓછું કરવું જોઈએ અને બીજું શું છે કે એ જો નદીનું પાણી આપણે ખેતરોમાં મૂકીએ તો ખેતરોમાં પણ જે આપણે શાકભાજી કે ફળ રોપ્યા હોય તેમના પણ નુકસાન જવાની સંભાવના રહેલી હોય છે તમે શું છે તમે કોઈ આવું તમારી સાથે આવો કોઈ બનાવ બન્યો છે પ્રોદુસણને લગતો?
પણ એક બનાવ બન્યો છે કે પ્રદુષણ પ્રમાણમાં બી જે કપનીમાં વિસ્તારમાં એકવાર પાક ખરાબ થઈ ગયો હતો તેના લીધે કંપનીને પછી ત્યાં થોડાક પૈસા આપવા પડ્યા હતા એટલે આપે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણેથી પ્રદુષણ વધુ ન થાય અને જેના લીધે અને એક લીધે આ પાક સારો ન થાય અને અન્ય સુવિધા વધી છે નદીઓ વધુ કચરો લાગે જેના લીધે પ્રમાણ ખુબ જ વધી ફેરફાર થયા કરે છે હમણાં કઈ ઋતુ છે ક્યારે તે ખબર જ નથી પડતી અમારા ગામમાં તો પ પેલા તો ખુબ જ રસ્તા પણ એ નાખતા હતા પછી અમે સરરખાને અરજી કરી કે તમે પ મ્યુનિસિપાલટી વાળને કીધું તેઓ દરજ સાફ કરવા આવે છે. મારા છે.
જોવા જઈએ તો તમારી વાત તો સાચી છે અમારે ત્યાં પણ મુન્સીપાર્ટીને અમે પણ અરજી કરી હતી એટલે એ લોકો પણ જે રેગ્યુલર એ લોકોના જે અમુક દિવસો નક્કી કરેલા હોય છે તે દિવસે એ લોકો પણ આવે જ છે અમારે ત્યાં જે કચરો અમે કાઢીએ છીએ જે ઘરમાં કચરો થાય છે. અને એકત્રનો નિકળો અમે કરીએ છીએ અને હાલમાં શું છે જે વાતાવરણ ખૂબ જ દૂષિત થઈ રહ્યું છે જેમના કારણે હાલમાં એક પ્રમાણે નવો રોગ પણ આવ્યો હતો કોરોના વાયરસ તે પણ આ પ્રદુષણને કારણે રિલેડ હતો અને એમાં ઘણા લોકો આપણા દેશમાં મૃત્યુ પણ પામ્યા હતા. અને એની દવાઓ જ્યાં સુધી સુધાઈને ત્યાં સુધી આપણા દેશમાં એટલે કે બધા જ દેશોમાં લોકડાઉન પણ લાગી ગયું હતું અને ઘણી બધી લોકોએ જે મધ્યમ વર્ગના લોકો છે તેમણે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો અને આ મુસીબતોનોો સામનો આપડે કઈ કરી શક્યો નથી કારણ કે જે મુસીબતમાં લોકડાઉનમાં હતું ત્યારે આપણે કોઈ પણ ઘરે આપણે કોઈ પણ જોબ પર જઈ શક્યું ન હતું તેથી એમને પણ કોઈ જોબ મળી ન હતી એટલે એ લોકો પાસે ઈન્કમ આવતી ન હતી એટલે જો કોઈ વ્યક્તિ એ જે મિડલ ક્લાસ હોય છે કે વર્ગ વ્યક્તિ હોય છે તેમણે જો રોકાણ નહીં કરેલું હશે પૈસાનું તો એમની પાસે પૈસા ઘટી જશે અને ખુબ જ મુસીબત મુકાશે અને કોરોના વાયરસ એ ખૂબ જ ગંભીર વાયરસ હતો અનેને ભારતમાં એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ત્યાંથી ત્રણ થી ચાર વર્ષ જે એટલા માટે રહ્યો હતો. એટલે કે આપણા જે બાળકો હોય છે તેમનું શિક્ષણ પણ ખુબ જ બગડ્યું હતું આ વર્ષો દરમિયાન તમારી બાજુ શું છે તમારી બાજુ કોરોના ની કેવી અસર થઈ હતી?
હા અમારા બાજુ પણ એવો જ હાલ હતો કે લોકોને રોજગાર મળતા ન હતા તેઓ લાગ્યા હતા અને ત્યાં લોકોને વધુ પૈસા ના હતા સામાન કે અન્ય વસ્તુ ખરીદ ના ના શકતા હતા અને લોકોને ખુબ જ મગજ મારી પડતી કેમકે રોજગાર ના મળે તો પૈસા બી આવે એટલે લોકોને ખુબ જ મગજની પડી પછી ધીરે ધીરે કોરોના ચાાલ્યા અગર ગિયો એટલે કોરોનાની બહુ ખરાબ કહેવાય છે.
હા તમારી વાત બી સાચી છે કોરોના જેવો વાયરસ આપણે અટકાવવું હોય અને ભવિષ્યમાં જે આવનારી પેઢીઓ છે તેને આપડણે કોરોના વાયરસ થી બચાવવું હોય તો આપણે હંમેશા માટે એટલે હંમેશા માટે એમ નહ પણ આપણે હંમેશા આપણે જે પ્રદુષણ કરીએ છીએ જેમ કે પ્લાસ્ટિક ન પ્રદુષણ જેનાથી ખુબ જ પ્રદુષણ રહે છે અને જે કંપનીઓને જે ગંદુ પાણી નીકળે છે ગંદો ધુમાડો નીકળે છે જેના કારણે જે પ્રદુષણ થાય છે તે અટકાવવું જોઈએ અને જો આપણેે જે કંપનીઓમાં જે ગંદો ધુમાડો નીકળે છે જે હવામાં જે ફેંકવામાં આવે છે તેના કારણે આપણા જો એ શ્વાસોશ્વાસની જે આપણી ક્રિયા હોય છે તેમાં જો એ વાયરસ આપણે એટલે ધુમાડો જાય તો આપણને શ્વાસનીનેમ ઘણી બધી જે ફેફસાનીને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે એટલે આપણે જેમ બને તેમ પ્રદુષણ તો અટકાવું જ જોઈએ તોરી બાજુ કોઈ વ્યક્તિ અથવા તમને અથવા તમારા કુટુંબમાં કે કોઈ સગા સંબંધીઓમાં કોઈને આ ધુમાડાને કારણે કે પછી આ ગંડુ પાણી પીવાના કારણે કોઈ બીમારી કે રોગ કે કોઈ વાયરસ એવું કઈ થયું છે?
હા મારે એક પરિવારમાં એવુ જ થયું હતું અને કોરોના વાયરસ થઈ ગયો હતો તે અમારા નાના હતા તેના લીધે તેઓને હોસપી હોસ્પિટલમાં લઈ ગયા અને તેઓને જીવ ગુમાવો પડ્યો એમ તો જો ખાવાનું સારું મળતે તો તેઓ બચી જાતે પણ એ એના લીધે કોરોના લીધે કે અન્ય વર ના લીધે પણ અ આપણને આપણા ગુમાવવા પડે છે જેના લીધે આપણે પણ સાવચેતી રાખવા જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ સમયસર ખાવા જોઈએ પીવા જોઈએ અને આ અને કસરત કે આદિ વગેરે કરવા જે લીધે આપડી હેલ્થ પર સારી રહે અને બીજાની હેલ્થ પર સારી રહે સમયસર ચેકઅપ કર જોઈએ અને અન્ય અન્ય અન્ય પણ કરવું જોઈએ અને આજુબાજુ સાફ સફાઈ રાખવી જોઈએ ગામના જનોને પ્રોત્સાહન આપવું જોઈએ કે સાફ સફાઈ વધારે કરો તો આપણે સ્વચસ્થ રશું અને આપણે દવાના પૈસા પણ વધુ બચશે આ જેના લીધે સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે સ્વચ્છતાના કારણે ગામમાં રોગચળો ફાય નહીં અને રોગચાળો ફશે નહી તો દવાનો ખર્ચ કે અન્ય વસ્તુઓ પણ બચી જશે.
હા તમારી વાત તો એકદમ સાચી જ છે અને આપડણે જે દવાઓનો ખ આપણે જે મધ્યમ વર્ગના લોકો હોય છે તેમણે તો પૈસા બચાવવા ખુબ જ આવશ્યક થઈ પડે છે એટલે આપણે જેમ બને તેમ પ્રદુષણ ઓછું કરવું જોઈએ અને અમારે ત્યાં એક વખત એવો પણ બનાવ હતો કે ત્યારે આપણા જે આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં અમારા ગામમાં એમ પ્રદુષણ ખૂબ જ વધી ગયું હતું અને એ પ્રદુષણ એટલું વધી ગયું હતું કે અમારા જે કંટ્રોલ હતો તેની બહાર કરી હત અને. અમે જે આ પ્રદુષણ એમ તો પાણી નું હતું અને અમે જે તળાવ માંથી અ ખેતી માટેને પાણીનો ઉપયોગ કરીએ છ છેીએ તે તળાવનું પાણી ખૂબ જ દૂષિત થઈ ગયું હતું એટલે અમારે ઘણા બધા પ્રયાસો કરવા છતાં પણ તેમાં સાફ સફાઈ કરવા એટલે ઘણા પ્રયત્નો કર્યા પછી જ સાફ સફાઈ થઈ હતી અને પાણી ચોખ્ખુંટયું હતું ત્યારે અમે જે મુસીબટોનો સામનો. કર્યું હત અને જે અમને લોકો દ્વારા અમે જે મહેનત કરી અને મહેનત પસીનાથી અમે જે સાફ કર્યું ત્યારે અમને સમજાવ્યું કે જો અમે પહેલાથી જો પ્રદુષણ અને ખાસ કરીને પ્લાસ્ટિક જો કચરો અમે પાણીમાં નહીં ફેંકે તો આજે આટલું પ્રદુષણ નહીં થટે અને ત્યારે જે જીવજંતુઓ પાણીઓમાં રહે છે જેમ કે માછલી કાચબા ડેરકા વગેરે પણ નાશ પામ્યા હતા અને એ લોકોનું મૃત્યુ ન પૂરેપૂરો જવાબદારી અમારી હતી કારણ કે અમારા લીધે એવું થયું અમને એવું લાગ્યું હતું અને અમારી ગાય પણ ઘણી બીમાર પડી હતી. એ અમ અમારા જે ઘરના બાળકો છે તેઓએ પણ એજ પાણીનો પવા માટે પણ ઉપયોગ કર છે એટલે એ લોકો પણ બીમાર પડ્યા હતા અને ઘણા બધા ચામડીના રોગો અને બીજા જે ખાસી ઉધરસમ ઘણા બધા રોગો પણ થવા લાગયા હતા ત્યારે અમને ખબર પડી કે આપણે હંમેશા પાણીનું એટલે કે પાણીનું પ્રદુશન અટકાવવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું પ્રદુશન કરવું જ નહી જોઈએ અને જેમ બને તેમ વધુનેું વૃક્ષો હોવા જોઈએ તમારી બાજુ શું છે તમારી બાજુ પ્રદુષણનુંું પ્રમાણ કેવું છે વધી રહ્યું છે કે તમે સ્વચ્છતા જાળવી રહ્યા છો.
અનેને અમારા બાજુ પણ પ્રદુષણ ન પ્રમાણ ધીમે ધીમે વધ. જયું છે ગમે તે કોઈ પણ કચરાાય અને આજુબાજુ ફેક્ટરીઓ પ્રદુષણ કરે જેના લીધે દૂષિત થઈ રહ્યું છે રોગ. ચડો વધી રહ્યો છે. પછી અમે સરકારશ્રીને વિનંતી કરી કે તમે થોડાક પગલા લેવ અમે પછી ગ્રામજનો મળીને થોડુંક કીધું કે આજુબાજુના વિસ્તારો સાફ કરો અને સરકારશ્રી એ ખુબ જ મદદ કરી અને હવે ધીરે ધીરે પ્રદુષણ નું પ્રમાણ થોડું ઘટી રહ્યું છે. છે જેના લીધે સ્વચ્તા જાળવવી એ ખૂબ જ જરૂરી છે સ્વચ્છતાના કારણે આપણે સુખી રશું.
હા એ વાત તો સાચી જ છે જે સ્વચ્છતા રહેશે તો આપણા આપણું ઘરના વાતાવરણ આપણા બાજુનું ઘરના વાતાવરણ અને જે સગા સંબંધીઓ આવશે આપડી ઘરે તેમને પણ આપણું ખુબ જ સારું લાગશે અને જો કોઈ વ્યક્તિ પાસે ખેતી નહી હોય તો એમને શું કરવું જોઈએ કે પ્રદુષણ કા માટે એમણે જે એમનું ઘર છે તેમણે એને જે આપણે નાના નાના ફૂલ છોડો હોય છે તે બધા ફૂલ છોડો રોપવા જોઈએ એનાથી પ્રદૂષણ તો અટકશે જ સાથે સાથે કોઈ સગા સંબંધી આવશે તેમને પણ ગમશે અને કોઈ નાના બાળકો હોય છે તેમને પણ ફૂલ તો ખાસ ખૂબ જ ગમે છે અને ફૂલનો ઘણો બધો ઉપયોગ પણ કરી શકેાય છે કેટલાક એનો આયુર્વેદ માટે પણ પાંદરાનોો ઉપયોગ કરી શકાય છે એમ ઘણી બધી રીતે એનો ઉપયોગ કરી શકાય એટલે આપણે હંમેશા માટે એટલે હંમેશા આપણે ફૂલ છોડ રોકવા જોઈએ અને હું તો સિટીમાં રહઉું છું હાલમાં તો હું બધાને માર્ગદર્શન આપું છું કે. આપણે ઘરે ઘરે અને અમે એવી ઘણા બધી સરકાર તરફથી અમને સહાય પણ મળે છે તેનાથી અમને જે વનસ્પતિ હોય છે એ ખુબ જ સસ્તા ભાવે મળી રહે છે એના કારણે અમને ખુબ જ મજા આવે છે અને હાલમાં હવે લાગી રહ્યું છે કે જાતાા દિવસોમાં પ્રદુષણ પ્રમાણ પણ ઘટી જશે ચાલો મળીએ તમારી સાથે વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું મને આશા છે કે તમને પણ મારા પરથી ઘણું બધું જાણવા મળ્યું હશે.
હા હા અમારા તમને જાણવા મળ્યું છે એટલે ચાલો મળે.